જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણા બેન.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
મજા તમે કેમ છો?
હું પણ મજામાં છું શું કરો સો?
મેં રોટલી બનાઇ શું.
હમ્મ. પરિવાર બધા સારા છે તમારા.
હા બેન ભગવાન ની કૃપા છે ને બેન. પરિવાર હોય તો જે જીવન છે.
સાચું સાચી વાત કે હો શો બેન તમે. પરિવાર એટલે સુખ દુઃખના સાથી.
હા બેન તમારા ઘરમાં કેટલા લોકો છે.
આઠ લોગ બહેન લોગો બેન સાસ વ સસરા, પતિ તો બચ્ચે, નણદ અને અને હું.
હા હા બેન સાસુ સસરા કેવા છે?
બો સારા બેન. સવારે ઉઠીને પૂજા કરે બચ્ચાંને સંસ્કાર આપે.
હા બેન વડીલોથી જે આપણે રીતિ રિવાજ શીખીએ.
હા બેન સાસુમાને રસોઈનું બધું બધું આવડે એ જે હાથ નો સ્વાદ અલગ જ છે.
હા બેન તમારા અને જીજાજી નું કેવું બંધુ છે.
હા સાચું કયો શો બેન. ઝઘડો પણ થાય પણ રાત સુધી નો રહે.
હા બેન ઘરમાં ચાર કુટાવ હોય તો ટકરાય છે. પણ પ્રેમ ની બંધુ ઠીક થઇ જાય.
સાચું કયો બેન એ ઓફિસથી આવે એટલે ચા બનાવાને પસી એ જે શાંતિ છે.
હા બેન બચ્ચા કેવા છે.
એક દસ વરસ નો દીકરો એક સાત વર્ષની દીકરી બંને શરારતી.
હા બેન સાલા હોમવર્ક ટ્યુશન બધું સંભાળવું પડે છે.
હા બેન પણ એ લોકો મુ મ મમ્મી કહેવું છું સાંભળીને બધી થકાન ઉતરી જાય.
હા બેન સંસ્કાર આપવા જરૂરી હે. વડીલ નો આદર કરો એજે પહેલો પાઠ
સાચું કયો છો બેન અને નણંદ ભાભી નો રિશ્તો કેવો છે બેન?
સારી બેન એ મારી બેન જેવી છે. તહેવાર માં સારી રસોઈ બનાવીએ
સાચું ક્યો શો બેન. દિવાલી, રક્ષાબંધન, હોલીમાં બધા ભેગા હોય તો મજા અલગ ઇસ આવે છે.
હા બેન માસી, કાકા, મામા પરિવાર એટલે મોટું ઝાડ. ડાન ડાલિઓ અલગ પડ જાય.
સાચું ક્યો અને સંયુક્ત પરિવારના બી તો ફાયદા છે. મજા આવે બેન.
હા બેન સાચું બોલીય તમે કોઈ બીમાર પડે તો બધા સંભાલેે બચ્ચા ને પણ દાદા દાદી માં પ્યાર મલે
અને ખાવાનું પણ સાથે એક થાલીમાં ચાર સબ્જી
હા બેન ખર્ચ પણ ઓછો થાય અને સુરક્ષા પણ રહે
સાચું ક્યો શો બેન કદી કદી છોટી છોટી વાત પે ઝઘડો થઈ જાય
હા બેન પણ પરિવાર ના સાંભલિને ગુસ્સા ઉતરી જાય
સાચું ક્યો શો બેન માફી માંગવી અને માફી કરવી એ જે પરિવારનો નિયમ છે
હા બેન રાત સુધી મનમાં ન રાખવું સવારે પાછા છાયા સાથે વાત કરવાની
સાચું ક્યો શો બેન તમે અને ત્યોહાર વગર પરિવાર અધૂરો છે
હા બેન દિવાલીમાં સાથે સાફ સફાઈ હોલી માં સાથે રંગ નવરાત્રીમાં સાથે ગરબા
સાચું ક્યો હો બેન અને બપ્પા સ્થાપના દસ દિવસ બધા ભેગા
હા બેન એ યાદો છે જીવનભર નું ધન છે
સાચું ક્યો બેન ઘરનું ખર્ચ કેવી રીતે ચાલે છે
પતિ નોકરી કરે હું પણ પાર્ટ ટાઈમ જોબ કરું બંને ભેગા બજેટ બનાવીએ
સાચી વાત ક્યો શો બેન આદમી અ ની અ અત્રરો ખર્ચો રૂપિયાનો
બચ્ચાના ભવિષ્ય માટે બચત પણ જરૂરી છે હેલો બેન
હલો
હા બેન
આ જમાનામાં મોબાઈલથી પરિવાર દૂર થઈ જાય
હા બેન સાચું બોલ્યું તમે હુ નિયમ બનાવ્યો છે રાત્રે આઠ થી નવ ન મોબાઈલ આવત બધા વાત કરીયે
સચું કયો સારો આઈડિયો ખાવાનું ટેબલ પર મોબાઈલ નહીં
હા બેન ત્યારે કોઈ બીમાર હોય ત્યારે ખબર પડે કે પરિવાર શું છે
હા બેન સાચું કયો છો તમે મારા સસરાને તાવ આવ્યો હતો રાત પર બધા જ આવ ગયા
હા બેન એ જે પ્રેમ છે ખૂન નો રિશ્તો છે
દીકરા દીકરી મોટા થઈ એટલે એક લગ્ન
હા બેન નવા લોકો ઘરમાં આવશે એ પણ પરિવાર જશે
સાાચુ કીઓ છો બેન અને જીકમાં એ એને પરિવારથી શું શીખી
હા બેન ત્યાંગ પોતે પછી પરિવાર પેલો સહનશીલતા નાની વાત ઇગ્નોર કરો પ્રેમ વિના શર્ત નો કરે કે જિમ્મેદારી બધાની ફિકર કરીશ સંસ્કાર વડીલો નો આદર કરવો સાથ સુખ દુઃખમાં રાખો માફી દિલ મોટું રાખો વિશ્વાસ એકબીજા પર એકબીજા પર રાખો સમયે સાથે બેસવાનો પ્રાર્થના સાથે પૂજા કરવાનો.
સાચું કહેશોબહેન પરિવારને તો દુનિયાની કોઈ તકલીફ મોટી ન લાગે.
હા બેન સાચી વાત. ઘર એટલે ચાર દિવાલ નહી લોકો છે.
ભગવાન બધાના પરિવારમાં સુખ શાંતિ રાખે
હા મે. આવો આપને ચાય પીએ અને પરિવાર માટે પ્રાર્થના કરીએ,
સાચું કીયોસો બેન તમે
હા બેન. બેટા કહીને માથા પર હાથ ફેરવે. તો બધી બીમારી દૂર થઈ જાય.
સાચું કેશો બેન તમે દા
દીકરો દસમા માં છે બોર્ડ ની તૈયારી કરે છે. હેલો. હેલો બેન. હેલો બેહેન શું થઈ ગયા. હેલો. હેલો શું ગાયબ થઇ ગયા બેન. હેલો. હેલો હા બેહેન શું ગાયબ થઈ ગયા ત તમે તમે શું ગાયબ થઈ ગયા હતા. અવાજ નથી આપતી તમારી. હેલો. હેલો.
હેલો. જય શ્રી કૃષ્ણ બેન